બોલ
હમ્મ પછી હવે હું ઓલી નો મેસેજ કરાવ અત્યારે તો નહી, કરું રાતે બહુ દસ વાગે જાય દસ વાગે મેસેજ ન કરે કાલ બપોરે કરા
બ જાગતી જ હશે ઘર અટાણ અટાણ હું વાંધો.
ખરાબ લાગેલા કે અત્યારે દસ વાગે મેસેજ કરો,
એમ પછી લખાય ને સોરી ફોર ડિસ્ટર્બિંગ
હમ્મ તો તો પછી ઓવર થઈ જાય ઇંગ્લિશ,
સોરી ફોર ડિસ્ટર્બિંગ એટ ટેન પી એમ
અત્યારે તો મેં ખાલી મારી ગર્લફ્રેન્ડને શોરી કીધું, આને હું શોરી કઊ.
હમ્મ એ વાત એ હાંસી.
હા, તો ખાલી કામ પૂરી દીદી બનાવી આપડે,
હમ્મ
હા, આવડું કામ બધું લીથન બીથન આવડી મળી જાય, એટલે વાંધો ના આવે,
હમ્મ
હા, હા, એ તરે તો કપડ હાથે હાથે ધોવાના હોય ને.
કેને
તમારે
હા, મારે તો આયા દીદી હતી એલાએ ઘેર વય ગઇ.
તો હવે.
હવે હાથે ધોવ.
મજા આવેને રીતેને આપી દેવા
હમ્મ
પ્રીતિ લઈ જતી,
પ્રીતિ નઈ મારી દીદી
હા, તો લેજ દીદી જ લઈ જતી.
હું હું દઈ જાતો હું અંયા દઈ જાતો અમારી હોસ્ટેલ બે ની સેટ થોડી ક થાએ
એ તમારા સંમાંધ બે હોસ્ટેલ એક હોસ્ટેલ અહીં કાઢવામાં આવે, ન એક હોસ્ટલ હ બે હોસ્ટલ
છોકરીઓની કે હ છોકરાઓ નઈ બે એક હે ને આપડે રેલવે સ્ટેશન કયુ ગેટ સરદાર ગેટ હે ને એની અંદર એક છે, એક આયા હે હુ રવ
મારે હવે એથી કપડાં પહેનાવા પડશે.
હા આવ
પણ મને એના ગમતા નથી હેઠ ઓલા
આ તું પહેરવાની ટાય મને હે ને પેલા ગમતા નતા ભ એક દિવસ છે, ને બધા મેલા હતા ને
હમ્મ
પછી પેરાઈ ગય અચાનક નુ.
પણ એમ નઈ તારીખ તારીખ
પછી એના સિવાય બીજું પેરવું જ નથી.
તારી ગોષ બધસ્થિક માણસ હોય અસ્િક કપડા હે.
હમ્મ મારી હોસ્ટલમાં કેટલા ખબર એક હું. પછી એક મારા બાજુ મારો બે પાર્ટનર મારો ભાઈ જેવો ભાઈ બંધ એમ કે ને મારે બાજુ ના ગામનો એક રાજલો ઈ
ના હરિયો એ બધા
ના રૂમમાં કેટલા એક બે બે જણા રસિક ના રૂમ રસિકને એક બીજો હે સુભાષ વાળો એ બી અમે ચાર. એક અને બાજુ રૂમમાં પાંચ. પાંચ ને નીચે એક હરે તમે છ જણા છ.
તો છ ના કે કાયમને જોડી લે તો પછી થાય જ ને એમ. હા મેં આલે લીધેલા એક બે હાજારની જોડી. હા ઓલી બ્રાન્ડેડ. ારનું પાટલે.
હા.
ના યુ એસ પોલોનું સર બ્લાક કલર.
શર્ટ કયો હૈ.
બ્લેક પોોલો.
બલેક ઘોડો કેવો કામ દેખાય.
એકદમ મસ્તજ છે. વ્હઇટ કલર ન ઉભેલ.
ઓ રેડી તો એક નંબર લાગતો.
હ એક ફરમલ લીધી પંદરસો રૂપિયા ની. એ એવી મારે શું છે ફોર મને પવાનો શોખ મજા આવે. એ વ્હાઈટ પેન્ટ પહેરવય ને બ્લુ શર્ટ ફનરવા.
હમ.
ત બ્લુ શર્ટ આ પેન્ટ હ નાખું એ ઓ બે હ.
બે એકી પેર જેલા એક નંબર લાગી.
કોરિયન લેવા જાવ કપડા કેમ લાગે કોરિયન પેન્ટ પેન્ટ.
હા જોયા બોલો હાવ પળાવય એ હ કે ખબર નહ હોય મને કઈ બહવ યાદ નથી.
હા એ લેવા જવા એટ હું સ્માર્ટ બજારમાં ગયો હતો જુનાગઢ.
હ હા વાહ જાંજડા પા છે અહં કે.
હા અ મજા આવેલા હ ને.
અમેય પાઈ ગયા તા તં કઈ કાટ લેવાના હું ં મજા આવે.
મને તો મજા ના એક મેં બારસો વાો ટેઢ લીધો.
તેડી.
હા.
ટરડી ને હું તારે કરવું હતો.
તો એસો ઓફી સાથે.
હમ.
સો પીસ હતું ઘરે.
ઓહો.
હમ. બોલ બાકી બીજું
પં અયા ઓ ટી શર્ટ જોયા ત કોહો વાળા.
ક્યાં ના હતા.
ઉપર બીજા વાળે.
બીજા મળ ને તજા.
બીજા કે ત્રીજા એ તમે યાદ નથી ઉપરના માળે.
બીજા માળું જ બીજા માળે તો છોકરી ના હતા.
આ તો ત્રીજા મળે છે. ના એલા છોકરીઓ ના આ બાજુ છે છોકરાઓ ના વાહે છે એમ કઈક છેમ.
હમ ના છોકરી ના થતા બીજા મારે.
એજ માે ત્રેન ના થ છે.
હાજ મને એક. પ લીધું સાડીી ચારસો વા એના મને કેટલા હો. ત્રણ ધીમાં અઢી હજાર વપરાજો મારે.
તમારે ભાઈ આવે છે ને વાપરો એ જ્યા.
હ હા વાપરવાના હો પણ ક્યારે ક્યારે પડેલા વપરાય ગને અફસોસ. નથી મને કારણ કે મારા નથી થ તો મને એપ્લિકેશનમાં આવ હતા.
હમ.
હા. એ વાંધો નથી ચૌદસો હતો ને્રણસો અઠ્યાસીંગમાં ઓ હળિયા. ઓલ હાડિયા તો એ વપરાય જા ના ચુ છો એ વપરાય જા. ત્યાં પૈસા છે કે ખબર પડશે મારા દાદા દાદાર બાપુ ને પૂછવા જવું છે ભાવુ મારે.
જવું જોઈ દાતર બાપુ ભ જવું જોઈ.
હા હું મારા મારા બીજા લક્ષ્મી નાટક બાપુ શું કરવાનું છે તમારે. તમે કરો એમ કરો તો ઉઘાડા પગી હું તમારી સડી જ મ.
એ હું ત હું ક આમા. જો હું જાણે કે હમણાં હે ને પાંચ ટા અમે આજ બોલા કોડ આપ્યો હ.
હમ.
તો એ પાંચ હને કોલ પૂરા કરી લઈ તો પછી એનું. કમાવાનું ચાલુ થઇ જાય કે.
પછસ એ નનો જીપ યુીઆઈ નાીડી.
હા એટલે પાંચ કોલ પછી જ આવી જાય કે દહ વી પૂરા કરવા પડે.
પાંચ ફલ થઈ જાય ને પછી યુપીઆ આઈડી નાખીને પછી બે રૂપિયા વેરિફિકેશન માટે આવે. પછી બે ત પછી પ્રોસેસિંગમાં પૈસા બતાવી દેારા કમ. ફોન તો કરતા ત્રી કોલતા.
હા ઠીક સમજીએ. એક વ્યક્તિને પાંચ જ કરી શકી ને.
આા તો એઆઈમાં બનાવે છે. અમારા વિદ્યાલય અમારે જે છે. હા મને મોકલતો ચંદ્રગઢ છે મારા ફોટો મોકલતો એક જ છે. આમ ભાઈ હાલ.
હું હેલા.
સોમનાથ ના તો ગયા એનો ઓલો ખોટા હતા.
અ ચંદ્રકાંત સર ભેગો હ એ.
નઈ એકલો જ માર પોસ્ટર હાથમાં હતું ન બીજા બધા નથી.
હ. હ ચંદ્રકાંત સર ભેગા આપડા બધા એ પાડવ તો એ હોય તો મને નાઈ જતો.
ઈ નથી લાઈ ગોતું આપડ બ્રુ ફોટા.
એટ હવે જોઈએ કે એક ટ્રીપ થઈ જાય ને મજા આવી જાય.
સાચી વાત છે એમાં એમાં તને તો મોનિકા ગમી ગય હતી ને તું એને ગમી ગયો તો.
ના હું એને કેતો ઈ મને નઈ.
એમાં એમાં શું હ.
ના એની ભાઈ બોલ પેન લીધીી એ બુલ પેન લીધી એમાં તો ઓહો હો.
આમ તો એક ક્યુટ લાગે પણ. તો તું વાત કર તને ખબર હો ને કે એવો કેટડ.
એટ્યુડ કઈ ન મારી પાસે કઈ નઈ.
એમ તો. હશે તો તું મેસેજ કરે ઈ મેસેજ કરે?
ફોન કરે મને
ડાયરેક ફોન
હા હા હાય આજથી એને આ એપ દ દઈ દીધી. વાવ પાંચ કોલ તું મને કરજે પાંચ હું તને કરી તનેય મળશે ન મનેય મળશે
એ કોડ ની અમારે માહિતી દેવડ કોન નામ લખાવ પડ ઉપર એ આને કોડ દીધું તે મેં એક કેશવંત લખાયવું ને એક રાજ લખાયવું તે બે કીધું ને અક્ષય ચાર ત્રણ
હા
એજ ને તાને મોનેકા ને જગ્યાએ બીજા કોઈનું નામ દઈ દેજે
એવું ઓર્ડિનેટર હે જે છોકરો એને હું મળે?
ઇને કાઈ ન મલે બસ સેવા કરે અમાર દોસ્તાર છે, ને દોસ્તાર જેવો એને મલતું હોય તો હારુંન
બનાવ દઈને.
એય હરામના પૈસા ન ખવાય મને કઉ લાગે ને હું તો હું લે હું કમાવું હોત તો તમારે પાસે ન લઈ લેત બસો ત્રણસો રૂપ્યો. ત્રણસો રૂપિયા ભોલા હું તમને ખોટે આપું. પૈસા એનમાં લીગલી કમાવાનું લીગલી ખાવાનું લીગલી લેવાનુ
રૂપ ઓહોહો ઓહોહો હ અ
હા અલે ઓહો ને સિરિયસલી ગમલે.
હા ગુરુજી
ત મારા બાપે સે લીગલી પઅ અનલિગલ પૈસો નથી ખાધો એટલી ઓફર આવી તઇ મારા ભાઈ વ્યસ્થ હિગ, લીધે ન ત તો હું હોત કે એક પગલો હાલે એમ રસ્તે
બરોબર બરોબર
મારે તો એહોન ધંધો કરો ને મારા ભાઈપેગ ગોઠવાઈ જાઉં છે, બિઝનેસ લાઈનમાં તમે ગોઈ રાકતું નથી.
હા એને આખેલી એક છોકરો બાંદ્યો તો બે લાખ મા
હમ્મ
હાત મેં કીધું મને યાર ખાલી એક ગાડી લીદે ને બુલેટ જેવી. તું ક હું એક વરહ પ્રોપર હું તારી કા કામ કર મને ખાલી બુટલેગ ની
પેલા કેટલા પાયું હે તારે કેટલા ભાયું?
મારે ત્રણ હૈ.
તારા વિના ને
નહી હું વચલો હે મારાથીક મોટો ને મારાથીક નાનો હે.
હુંમ બેને કેની
ના બેન નથી એતો વાંધો હે
હું હું ઠીક
હ હા એક હેને હા એમ એક બે હે બેન હે એ માળીયારે હે
હું અ
ષ્ટ માનેલી બેન છે. રાખડી નથી બાંધી હજ
છીક.
હા રાખે આપડું એમ વાંધો ના આવે
હા, એક એર એરપોર્ટમાં કામ કરે એક ને કરની માં
તો આ ઇ બધું તો ઠીક તો હાલ તો કાલ હે ને મેડમ ને હું કેવાનું હે.
હે
મેડમ ને કાલ હું કેવાનું હે?
કા મેડમને લગન નું તમારે કહેવાનું હોય, બાકી
હા ભાઈ કંકોત્રી લેતો આવજે
હમ્મ
ફોટો બટો
હા હમ
આવું હીને આવું હે જોઈ લ આરી કંકોત્રી ને મારી હગી માસી છોકરો હે કોક શોકરા હારે વાત કરાવ દેવાય એવું હોયને ક આવીજ વાત કરી લ્યો લ્યો એના જ લગન હા હા ભાઈ એના જ લગ્ન હે. અને જેની હારે વાત કરાવીને કેવાય કે આ મારી હગી મોહી છોકરો આના વિનો નહી થાય.
હમ
કલોલ ન આવું જો હે.
એજ નેછરે છ સાત મહિના પછી પાછ ઓલા વેટ કરવો પડેલા વાંધો એ છે. તમારે તો શું હોય તું તો તમે એને ફોન કર ત્યારે તો આવી જાય તું તો પંદર દ નથી ખમતો ઓમાં હાત મહીના કેમ ખમાવા પડે.
હમ
હા
હારું હાલ તો
ઉભોરે ખમ ઉદલો ઘરે જ લઈ જ ને ઉદલા ને ઘરે જ લઈ જને આપડે ઘેલો જ મ મા વાહ માંથી લોહી કાઢ નાખ લ એના મમ્મી હું શાંત હ એટલે એના ભય
હમ એના એનો ભાઈ એનો એનો ભાઈ લઈ આવતો
એ ભાઈ હું ક્યાં ડીમાર્ટ માંથી
એને ભાઈ તો હુ કરતો હોય કઈ ખબર નઈ.
આ ડીમાર્ટમાં છે ને
હમ
હા પાર્ટ ટાઇમ
હમ પાર્ટ ટાઈમ હા પાર્ટ ટાઈમ
આપડે વધતું ક
આપડે મેં તો એને કીધું લ હું ક શનિ રવિ નું મારું કરી દે ન
સાની મે તમને કીધું તો તે ત્રણ દી ખબર હો એક્ઝામ પછી
હા જો મારે એને ફોન કરવો હાલ હું રાખું લા ઉદય ને અપર નથી લઇ આવતો એટલા
અપર
ઉપપર જ મારે
નેશનલનું તાર
જોઈએ.
એ આ કરને લિયોમાં જાવાને
કરવો વોય
આ છેલ્લે હું તને લિયોમાં જાવું ફોન કરું એટલે રેડી થઈ જશે તો કઈ રીઝન નહીં ગોતતો
હ પાકકુ પાકકુ
મજા આવે તારે ઓલા બેને ગુત લે જે કેટલા કેટલા પૈસા આવ હતા હા તને જ કરક હાલ હું રાખું.
એ હા
બ